જય શ્રી કૃષ્ણ રાજધા. રાધે રાધે કેમ છો?
રાધે રાધે બસ હું મજામાં છું તમે કેમ છો
બસ હું પણ મજામાં છું આ મારા ઘરે જે કૂતરું છે ને એને હું નીચે હમણાં આટો મરાવીને ગઈ હતી
હા હા તમારા ઘરે પેટ એનિમલ છે કોણ શું શું પેટ છે તમારા ત્યાં
મારી ત્યાં આ ફિમેલ છે હ એનું નામ જેની છે મને બહુ જ ગમે છે છે
અમા હા હા અમારે ઘરે પણ મારા પિયર માં છે અહં સાસરીમાં તો નથી પણ અમારે પિયરમાં પણ એક ફિમેલ ડોગ છે એનું નામ જીમ્મી છે તો શું છે કે પહેલા શરૂઆતમાં જયારે એમને એને ઘરે લાવવાનો હતો તો મારા ભાઈ અને મારા ભાભી ને બધું એવું કેતા કે ના અમારાથી ડોગ નું કે એનું કામ નહી થાય એ એનાથી એ લાવવાથી ઘરમાં કામ બઉુ જ વધી જાય છે તો અમને તો નહી ફાવે પણ મારો ભત્રીજો જીત કરીને લઈન એ આઇ ગયો અને જ્યારથી હા હા અને જ્યારથી એને લાગણી આવે છે એના પછી તો બધા એના દીવાના થઈ ગયા છે. બધાને એનો સાથ બહુ જ ગમે છે.
હા એ વાત તો તમારી બરાબર છે કે ઘરમાં જ્યાં સુધી નહી હોય ને પેટ ત્યાં સુધી આપણને લાગે કે શું કામ લાવવાનું કોણ કરશે એનું કોઈનેબી પણ લાગતી હોય પણ જયારે એ ઘરમાં છે ને એ બધાનું ફેવરેટ બની જાય છે કારણ કે એ લોકો લોકો ન સ્વભાવ જ એવું હોય છે કે લોકોને પોતાના કરી દે મારી ઘરે પણ સેમ એવું જ હતું મારી મમ્મી થોડું આમ નાચ પાડતા હતા કે નહી જુએ નહીં જુએ મને આમ તેમ પણ જયારે ઘરમાં લાવું ને આમ દસ પંદર દિવસનું જ હતું ત્યારે લાઈ તે દિવસ થી લઈને અત્યાર અત્યાર સુધી મારી મમ્મી જોડે જ રહે છે અને ઘરમાં સૌથી વધારે પ્રેમ મમ્મી જ કરે છે એને
સાચું કહું છું હા એકદમ અમારે પણ એવું જ થયું. તો પહેલા તો બધા મન ના પાડતા હતા કે એનું એટલું બધું કામ વધી જશે એને કોણ એની બધી કેર કોણ કરશે એને આટો ફરવા કોણ તો કરાવા લઈ જવા બહાર અને પછી એને સ્નાન કરાવાનું એના બાલ વગેરે બધું ઘોવાનું એને શેમ્પુ કરવાનું.
હા એ લોકોનું પણ એક કામ હોય છે એક બાળકનું કેવી રીતે ઘરમાં કામ હોય તેવી રીતે એ લોકો ન કામ હોય છે એ લોકોને ટાઈમ ટુ ટાઈમ નીચે લઈ જવાનું એમને ખાવા પીવાનું ધ્યાન રાખવાનું અને એ કઈ બોલી તો શકે નહી કોઈ દિવસ ખાવાનું નહી. પણ ખાય ત્યારે પણ આપણને આમ થાય કે આ આજે શું થયું છે કેમ નથી ખાતું તો એ પણ એ આપણને ટેન્શન થઈ જાય છે એ ઘરનું એક મેમ્બર જેવું બની જાય છે.
બિલકુલ સાચું કહો છો તમે તો અમારે ત્યાં પણ છે. અને અમારે એના એના કરતા બીજા પણ બધા છે એક બીજા પણ અમે નાના નાના પાળી રાખ્યા છે જેમ કે એક તો અમે પેરેટ છે. પછી અ એક બે ત્રણ થોડી મછલીઓ છે અંદર આપ આપડણે ફિશ ટેન્ક હોઈએ છીએ ને. હા એ પછી આ અ પછી એક કેટ છે અ તે આવે છે પુશી કેટ વ્ઇટ એકદમ હા
મને બિલાડીઓ મને પણ બઉ ગમે છે.
હા. એક કેટ છે પણ એને તો અમે થોડા દિવસ રાખી પછી અમને એને પાછી આવી પડી કારણ કે ડોગ અને કેટ ને બધ ધા ઘરમાં આપણે જયારે હોઈએ ત્યારે તો મેનેજ થઈ જાય છે. પણ જયારે એનું બહુ જ ધ્યાન રાખ
હા એ વાત તમારે એમનું ધ્યાન બહુ રાખવું પડે અને પર એક વાર જોજો તમે આના આવાથી છે ને આપણા આપણા ઘરમાં પણ આપણને બહુ શાંતિ અને સારું લાગે છે. લોકોના રહેવાથી ઘરમાં એકદમ ખુશી અને જીવંત વાતાવરણ રહે છે. નહી આ જ્યારે
એક અલગ જ એક અલગ જ રોનક ઘરમાં હોય છે કારણ કે આપણે એનું પણ એક એક આમથું કામ હોય છે કે જે આપણને બધું કરવાનું રહે. હોય છે અને એને પણ એક આપણે હા. એક મતલબ ઘરમાં ના મેમ્બર
મેમ્બર જેવું થઇ જાય છે.
હા.
હમ એ પણ આપણા ઘર ન એક સભ્ય બને જાય છે આપણે એમના પ્રત્યે આપણને પણ લાગણી ને બધ તું જોડાઈ જાય છે. એ ઈ થોડુંક ઉદાસ હોય ને તો પણને એ આમ થાય કે આજે એને શું થાય ગયું કેમ બે ઠું છે. આમ તેમ એની જોડે આપડે રમીએ કરીએ તો બધું સરસ લાગે એ લોકો જોડે અને તમે અમારે મારી ઘરે તો શું થઈ ગયું છે કે જ્યાં સુધી બધા સૂતા હોય ને ત્યાં સુધી કોઈને હેરાન નહીં કરે નાની હતી ત્યારે કરતી હતી નું હોય ને ત્યારે કર તી. રાત્રે બી હેરાન કરતી આમ તેમ. જેમ જેમ મોટી થતી ગઈ ને તો રાત્રે જેમ લાાઈટો બંધ થાય ને તો કોઈને હેરાન નહી કરે. આખી રાત આમ તેમ ફરસે આપડા પગોમાં આવીને સુઈ જાય છે. અમારી મમ્મી છે ને છુટ્ટી જ રાખે ને બાંધીને નથી રાખતી. તો રાત્રે પણ આપ આપડા ગોદડા ઉપર આવીને સુઈ જાય પછી પાછી ગેલેરીમાં જાય આમ તેમ ફરે પણ કોઈને હેરાન નહી કરે. પણ જેમ સવાર થશે અને આપણે આંખો ખુલી દીધી પછી આપણની ઉપર પછાડી પડશે ભોંકશે એવું બધું એનું પછી ચાલુ થઈ જાય. બસ એક વાર આપણે આખ ખોલવાની અને મારી હું જયારે મારી અ મારા ઘરમાં એક નાનું બચ્ચું છે ને એને તો જાણ કે બધા ઉઠી ગયા છે તો એને પણ નહી સુવા દે પછી. પછી એનું પણ બ્લેન્કેટ ખેંચશે એનું પગ ખેંચશે કે તું ઉઠ હવે બધા ઉઠી ગયા છે હવે તું પણ ઉઠ
બિલકુલ. એ આપડી કેર કરે છે અને જો બિલકુ કુલ આપડા સાથે એક અ મતલબ નાનું બાળક નહી હોય એ પ્રમાણે આપણા સા થે વર્તાવ કરે છે. આપણે જો કોઈ બીજાને પ્રેમ કરીએ તો પણ એને ઈર ઇર્ષા થાય છે.
હા હા હોય છે હોય છે મારો ભાઈ નૈ એ છું આવી ગયું હોય કે કોઈ બહાર ન વ્યક્તિ આવી ગયુંને એના જોડે અગર વધારે લાડ કરે એને ઉચકે ને તો ભોકે ના પાડે મારા ભાઈ ને કે તારે કોઈને હાથ મને લેવાનું મને જ લે ખાલી એ બહુ હોકે મારા ભાઈને અને એ લોકો ને છે ને બધ ખબર પડે આપડણે બીમાર હોઈએ તે હોઈએ તો એ લોકોને ખબર પડે હવે થોડા વખત પેલા મારી તબિયત સારી નહી હતી ને તો હું બેડ પર આ મારી જોડે ની જોડે જ બેસી રહી મને થોડી ખાંસી આવે કે ઉભી થઈને મને જોઈ. એ એ લોકો માં પણ આમ દા દયા ભાવ ના હોય છે કે શું થયું છે એમનામ કરીને અને પાકું ધ્યાન રાખે હા અને આપણે આ ચ રાખીએ ઘરમાં તો આપડી પણ એક જિમ્મેદારી હોય છે એ લોકોને લઈને કે સમયસર એ લોકોને ખવડાવવાનું સાફ સફાઈ રાખવાની ડોક ટર પાસે લઈ જવાનું બધું જ ધ્યાન રાખવું પડે એ લોકોનું.
બિલકુલ સાચું કહો છો તમે આપણને એને પણ સારી રીતે અ કરવું પે સમય પર એમને વેક્સિંગ કરાવવા માટે ડોક્ટર પાસે લઈ જવા પડે છે એમના ઇન્જેક્શન જે પણ હોય છે એમના હેર કટ કરાવવા પડે છે. પછી એમને જે બી દવાયો એમના ટી કેલ્શિયમ અને એવું બધું પણ અલગથી જે પાઉડર વગેરે આવે છે. એ પણ આપને સમયથી આપવો પડે સે પડે છે પછી અલગ થી ડોગ ફૂડ આવે છે. તે એનો પણ આપણને ઇસ્તેમાલ કરવો જોઈએ જ્યારે જેનાથી એમનામાં કોઈ પ્રકારની કમી ના રહી જાય તો બહુ બધો ખ્યાલ આપણને રાખ
એ લ એ લોકોને વેક્સિન લગાડ્યું કે જેથી એ લોકોને પણ પ્રોબ્ બ્લેમ નહી થાય ને એની જોડે રહેવા વાળા વ્યક્તિને પણ પ્રોબ્લેમ નહીં થાય. એ પણ એક મતલબ હા લાગવી જો મતલબ એ પણ છે ને ઘરનું મેમ્બર થઈ ગયું છે કે જે મેમ્બર નું આપડણે ધ્યાન રાખીએ ને તે તે આ લોકો નું ધ્યાન રાખવું. પડે છે હા અને સાચી વાત કેવું ને તો આલ મતલબ આ લોકો જેવો મિત્રો કોઈ જ નહી હોઈ શકે.
બિલકુલ બહુ જ વફાદાર હોય છે.
એક વાર તો માણસ ધોકો આપી જ લઈ પણ આની કરે આ તમે આપને બામ રોડ પર ચાલતા કૂતરાઓનો કે કોઈક પણ જાનવરને તમે જોજો, કે એક આપ તમે ભલે એક રોટલી આપો કે એક બિસ્કીટનું પેકેટ આપો, તમે એક વખત આપશો ને તો બીજે દિવસે પાછું તમારી પાસે આવશે.
બિલકુલ. એને બહ જ બહુ જ લાગણીશીલ પણ હોય છે સાચું કહ છો તમે, અને આપણા ઘરનો પણ બહુ જ ખ્યાલ રાખે છે. આપણે કોઈ દિવસ સુઈ ગયા હોય કે અજાણમાં. આપડે આપણો ભાન ના હોય. તો એકદમ અમારે તો એક જીમી છીએ ને તો એકદમ ગેટ વાગે ને તો તરત
તુરંત તુરંત સેમ સેમ હા
હ તો એ પ્રમાણે અ પણ બઉુ એલર્ટ રહે છે.
હા અને નઇ અમારે પણ મતલબ અમારી ઘરે આવ્યું કે નહી આવ્યું પણ લિફ્ટ નો દરવાજો વાગેને તે એના બંને કાન ઉભા થઈ જાય, અને ભોકવાનું ચાલુ કરી દે છે. કોઈ તો આવ્યું આમ કરીને, અને આ લોકો જોડે રહીએ ને તો આપણને પણ તનાવ ને બધા આપ એકદમ છૂટ થઈ જ આપણને પણ એકદમ ફ્રેશ થઈ જ આપણેે પણ આ લોકો જોડે.
બિલકુલ, અને સાથે સાથે આપડી સુરક. કક્ષા.
હા સારી હા કરે છે કોઈક હા કોઈ અગર આપણું અજાણ્યું વ્યક્તિ આપણી ઘરે આવી ગય તો કેટલું ભોકે એ લોકોને એને બેસવા પણ નહી દે.
બિલકુલ, અને રાત્રે પણ આપણે જો આપણે ગહેરી નીંદમાં. હોઈએ પણ આ લોકો તો બિલકુલ અ. પર ધ્યાન રાખે છે અને જરા સેચ પણ અવાજ આવે છે તો તરત એનો, અ એ લોકો મતલબ હોકીને આપણને એલર્ટ.
અલર્ટ કરે છે અરે મારું તો આજ. ગેલેરીમાં બેસે, અને રાત્રે મતલબ ગેટ. ની અંદર બારનું કૂતરા ને પણ આવવા નહી દે ગેટની બહાર. તમે ભોકો ત્યાં સુધી કઈ નહીં કરે, અને ગેટની અંદર આવશે ને તો ભોકશે કે તમે ગેટ ની અંદર કેમ આવ્યા, બોલો સોસાયટી ના અંદર બી આવવા નહી દઈએ. ગેલેરીમાં બેઠી બેઠી.
બિલકુલ આ એક ચોકીદાર થીની પણ કમી પૂરી.
પૂરી કરે છે. મતલબ અને અમુક લોકો કેવા હોય છે કે એ લોકો પ્રત્યે ખરાબ વ્યવહાર કરે, એ મને નથી ગમતું એ.
બિલકુલ હા આબી તો એક જાનવર એ બી તો એક એનો પણ એમાં પણ જીવ
જીવ છે હા એજ તો એ લોકો પ્રત્યે બી પ્રેમને દયા આપણને- રાખવી જોઈ એમ
બિલકુલ.
હા આ આ. મલમ હા હાલો.
હા.
હા હા હા મતલબ. આ જાનવરો આપડી ઘરે હોય ને તો એકદમ ખુશ ખુશી લાગે આપડી જિંદગીમાં એ લોકો આપણને છે ને નિઃસ્વાર્ પ્રેમ કરે છે. અચ્છા.
હા અને એ પણ બધો તહેવાર ભાવ આપડો ભાવ આપડે ખુશ આપણેે દુખ છી ખીબદ
બધા જ ભાવ એ સમજે છે આપડણેે ઉદાસો હોય ને તો આપણી પાસે આવશે.. આપણને ભોગ છે ચા્ટસે તો એ લોકોને બધું જ ખબર પડતી હોય છે.
બિલકુલ સાચું કહ છો તમે તો આપણને પણ એમની કદર કરવી જોઈએ અને આપણેે પણ એક બહુ જ લગાવ થઈ જાય છે પેટથી પણ તો આ પેટ ઘરે રાખવું પણ બઉ જ સારું છે.
હા તો ચાલો તમારી ઘરે છે તો તમે પણ તમારી ઘરે લાવી દેજો હવે એક
હા, હા પણ મારા સાસરીમાં બધાને નથી પસં દન એટલે પછી એવું છે. એટલે મારા પિયરમાં તો છે પણ ચાલો પછી મળીએ જઈશી
હા, હા જય શ્રી કૃષ્ણ.